હલો
કેમ છો મજામાં
હાજી
હા શું ચાલે સુવાની તૈયારીને
હમ બસ છે જ
અચ્છા બરોબર છે હા આ આજે આપણો ટોપિક છે ગામ અને શહેરી જીવનની તલના
અત્યારે શહરી જીવનમાં આપને જે ફાસ્ટ લાઈફ જોવા મળે છે અને લોકો ગામડામાં એમ સાત વડીલો એવું સમજે કે શું પહેલાના જમાનામાં શું શાંતિ હતી ભલે થોડો પૈસો ઓછો હતો એવી દોડધામ નથી પણ શાંતિ પણ જરૂરી છે જીવન ન મા આપને ભૂખ લાગી છે પણ આપડે ભૂખ લાગી છે પણ આપણે રોટલો ખાઈએ તો પણ બૂબ સંતોષ આપતી નથી આપણને પૈસો જેટલો મળે એટલો આપણને લોભ વધારે થાય છે આપણને સંતોષ થતો નથી તો એનો મતલબ શું એટલે વડીલો એમ સમજે છે કે હાટલી હા કરવાની કે દોટન કરવાની જરૂર થોડું કમાઈને પણ થોડું સમ સા સંગ્રહ કરીને પણ શાંતિથી જીવન વિતાવી જાય એવું જ આ ગ્રામ્ય જીવન છે કે ગામડાના લોકો સવારે ઉથ ઉઠ છે શાંતિથી શુદ્ધ હવા મળે છે ત્યાં આગાડીનું વાતાવરણ એવું છે સવાર ઉઠે ત્યારે બધા પશુઓ ન ચીચયળઓ ગાયો બધી ચરવા જતી હોય છે લોકો દૂર દૂધોતા હોય છે દૂધ રોઈને પછી લોકો એકબીજાના ત્યાં આપવા જતા હોય છે એવી જીવનમાં સવારથી ઉઠો ત્યારથી પ્રદુષણ તમે જુઓ તો બસ અહીંથી જ ચાલુ થાય ઘર દીઠ હવે તો એટલા સાધનો થઈ ગયા છે કે વ્યક્તિ દીઠ ઘરમાં જેટલા પાંચ વ્યક્તિ છે તો પાંચ વ્યક્તિ ના સાધો
જેટલા સાધનો છે એટલા પેટ્રોલ ના ધીમાડા છે પ્રદુષણ એટલું થાય છે ને એટલી દોડધામ થાય છે એ ગામે જ જીવન માં એવું જોવા મળતું નથી ગ્રામ્ય જીવનમાં તો જ્યાં જવું હોય ત્યાં તમે ચાલતા જાવ છો તા તો બળદ ગાડું હોય છે ખેતી કરવા માટે જાય છે અને વધારેમાં વધારે ટ્રેક્ટર ખે ખેતી ખેડવા માટે ટક્ટર નો ઉપયોગ કરવામાં આવે છે કે બાઈક નો ઉપયોગ કરવામાં આવે છે પણ ત્યાં પેટ્રોલ ના આ બ બધાં ના લીધે પેટ્રોલ ના ધુમાડા હોય અને વૃક્ષો એટલા હોય છે ત્યાંથી તેનું ગામનું વાતાવરણ એટલું શુધું જોવા મળે છે અને ખાણી પીણી પણ એવી એ ગાયનું દૂધ છે ગાયનું ઘી છે અ ખાવાનું પણ શુદ્ધ છે આ ઘ જવ નો રોટલો છે કે ઘઉં નો બાજરીનો રોટલો બેજ વસ્તુ છે પણ એટલી પૌષ્ટિક છે એ લોકો બે વસ્તુમાં પણ સંતુષી શકાય છે અહીંયા આપડે આખી થાળી ભરીને ખાય બે બે શાક હોય કડી ભાત રોટલી શાક બધું હોય છતાં પણ આપણને કઈક ખુટે છે એવું લાગે કે પૂરતું પોષણ નથી મળતું
હા કહેવત ભી છે કે ભાઈ ગામડાની હવા અને શહેરની દવા એટલે તમારે ગામડામાં તમારી ખોરાકી જીવન પદ્ધતિ એ રીતની હોય કે તમારે દવાની જરૂરત ના પડે બધી સારી ચોખ્ખી વસ્તુ ગામડામાં તમને મળી જાય ત્યાંની જીવન શૈલી છે કે તમારે આરોગ્ય સારું રેય અને કોઈ ટેન્શન નઈ અને શાંતિથી તમે જીવન જીવી શકો ત્યારે શહેરોમાં તો કેવું છે કે તમારે સવાર થી હાડ મારી દોડા દોડ ખાવાના ઠેકાના ના પડે પીવાના ઠેકાણા ની દોડયા કરવાનું નોકરી માટે ભાગવાનું જોબ માટે જવાનું પોતાનો ધંધો હોય તોય જવાનું એમાંય ટ્રાફિક નડે ગરમીમાં ફરવાનું પ્રદુષણ એટલું બધું હોય એટલે સાજો માણસ હોય તે પણ બીમાર પડી જાય ત્યારે ગામડાનું વાતાવરણ એવું હોય કે કોઈ માણસ બીમાર હોય તો એ પણ થોડા દિવસ ગામડાની તાજી ચોખ્ખી હવા ખાય સારો ખોરાક લેય તો એ પણ સારો થઈ જાય એટલે શહેરોમાં શહેરોમાં બધા જે હોટલ હોટલ છે ને બધી તકલીફો છે એનાથી હોસ્પિટલો ઉભરાવા લાગે છે અને બીમારી પણ વધતી જાય છે ત્યારે ગામડાઓમાં લોકો પોતાની રીતે સ્વસ્થ રઈ શકે છે
અમારે દર વેકેશનમાં કુળદેવી ના દર્શન કરવા જવા છે એટલે ગામમાં ધ્વજા અહિયાં જે ગામ રેતા હોય એ બધા ગામડે જતા હોય છે પોતાના ગામડે ત્યાં પોત પોતાના ઘર હોય છે એટલે ત્યાં જઈને ચાર પાંચ દિવસ રોકાવાનું અને બ બધા ખાવા પીવાનું ત્યાં સાથે જ બનાવાનું હોય છે ત્યાં જ હોય છે બધાએ કોઈએ ઘરે બનાવવાનું હોતું નથી ખાલ બધા એ ભેગા થઈને ભક્તિ કરવાની હોય છે અને બધા ત્યાં રેય છે
અને બધા ભેગા થઈને રહે છે તો ત્યાંનું વાતાવરણ જોવે છે તો સવારથી ઉઠી તો એમ લાગે કેટલું શંતી આપડે તો સવારથી ઉઠી ત્યારે આ કરવું ખેતી ન કરવા અને ત્યાંના લોકો કેવું વડીલો પહેલાથી ત્યાં રહેલા હોય તો એ લોકોને એટલ શાંતિ લાગે છે કે ના ભાઈ ખરેખર અમે તો અહિયાં રેતા હતા અમારા ફ્રેન્ડ છે એમનું ઘર છે અમે આમની સાથે રમતા હતા એ બધું અમને બતાવે છે કે જો અને એટલી મોટી ઉંમરના હોવા છતાં પણ એ લોકોને હૃદયરોગ છે કેન્સર છે બ્લડ પ્રેશર ડાયાબિટીસ એવા રોગો એમનામાં જોવા નથી મળતા અને અત્યારે શહેરમાં તો ચાલીસ વર્ષની ઉંમરે પણ તમને હાર્ટ એટેક બ્લોકેજ કે ડાયાબિટીસ પ્રેશર જેવી સમસ્યાઓ તમને કારણ કે ખોરાકી જેવી સિધમ પૂરતી બધા પેવાયેલા છે અને બહાર ખાવા વાળા છે કે સવારે ટાઈમ નથી કિફિન બનાવાનું તો ચલો અમે બહાર ખાઈ લઈ ું કઈ મોડું થઈ ગયું છે આમ છે તેમમ કરીને નીકળી જાય છે ને બહારનું ખાય છે તેથી શરીર પણ ફેટ બી એટલું વધે છે શરીર વધે છે અને એનાથી રોગો પણ વધે છે અને એમને બધી નવા નવા રોગો પણ ઉત્પન્ન થાય છે
એ લોકો ના વાળ બી જે ગરડા હોય ને એમના બી ધોડા નથી થતા કાળા ના કાળા જ હોય છે તય્યારે આપડે તો અહિયાં નાના નાના બાળકોને કે યુવાનોને બી ધોળ વાળા જતા હોય છે જયારે ત્યાં આગળ જે ગરડા થવા હોય એ લોકો ને બી વાળ એકદમ કાળાને ઓરિજનલ હોય છે એ લોકો ગમે તેટલો શ્રમ કરે જ હતા પણ થાકતા નથી અને આપડ સાધનોને દુનિયામાં એટલા અટવાઈ ગયા છે કે અધો કે અડધો કિલોમીટર ચાલુ હોય નજીકમાં જવું હોય તો બી આપણને વાહારની ટેવ પડી ગઈ છે એના વગર આપડણે બહાર નીકળી નથી શકતા ત્યારે ગામડામાં તો બધે દૂર દૂર ચાલવા જવું હોય ખેતરમાં જવું હોય કઈ બી કામ કરવું હોય તો એ લોકો હસતા હસતા કરી રે છે એટલે એમનું શરીર પણ સારું રહે સશક્ત રહે અને બળવાન રહે છે જયારે આપે શરીરને શ્રમ શહેરમાં બિલકુલ નથી આપતા એટલે પછી આપડે વોકિંગ કરવા જવું પડે જીમમાં જવું પડે અને એ બધું કરવું પડે પણ એ બી કરવા વાળા બહ અચ્છા ને કરતા હોય તો કો એમની પદ્ધતિ સાચી હોય કે ખોટી હોય ખબર ના પડે તો કોઈ એ વાર તકલીફ કદાચ વધી પણ જાય ત્યારે ગામડા માં કુદરતી શ્રમ વણાયેલો છે ચોખાઈ છે ખાવા પીવાનો ખોરાક સારો છે પ્રદુષણ ઓછું છે એટલે એમનું સ્વાસ્થ્ય સારું રહે છે
અને અત્યારે તો શહેરમાં તો કેવું છે કે લેડીસોનું સ્છું કામ કરવુંત નહી મારાથી નહી કામ વાળી તો જોઈશે જયારે ગામડામાં કેવું છે કે સવાર થી ઉઠો ત્યાારથી કપડાં ધોવા નદી એ લઈને કપડાં ધોવા જ પાણી ભરો પાણી ગાળવું ઘર સાફ ઘર ન એટલું મોટું આગળ ચોક હોય ત્યાં ચોક વાળવો કચરા પોતા કરવા રસોઈ કર એટ ફેમિલીઓ બધાની રોટલી કરવી અને એ રીતે જ એમનું શરીર એટલું ફિટ ું અને અહિયાં તો લોકો જીમમાં જાય ઘરે થી લઈને એક્ટિવા લઈને જાય પછી ત્યાં જઈને જીમ કરે એટલે આનો કોઈ મતલબ નથી આપડે બધા કે છે કઈ બી હોય તો કે ફિટનેસ માટે તમે કસરત કરો કસરત કરો પણ આ રીતે તમારું કસરત થ નથી ગામડામાં તો તમે ક બી જવું હોય તો કોઈ લેડીઝ એમ તમને એમ એક્ટવા પર કેવી રીતે જોવા ના મળે જયારે અહિયાં તો તમારે એક પણ લેડીસ તમને ચાલતી જોવા ના મળે એમ એવું થઈ ગયું છે અને ત્યાં લોકો બધા કામ બી જાતે ને અહિયાં તો કામ વાળી બધા ના ઘરે એક એક નહીિ બબ્બે નહીં ત્રણ્રણ કામ વાળીઝાપટ ઝુપટ વાળી અલગ કચરા પોતા વાળી અલગ વાં વાળ અળ એમ કામ વાળી વગર એમ કામ વાળીથી જ ઘર ચાલે છે એમ ચાલે કે ના આ કં તો અમારાથી થાય જ એટલે એ પણ ફેર પડે છે એટલે આપણું
શહેરમાં અનુકૂળ ફેર જોવા મળે છે કે ગામડામાં આ બધું બધું કામ તમે પોતાની જાતે કરતા હોવ છો
શહેરોમાં જેમ જેમ સગવડ વધી તેમ તેમ શરીર આપણું એકદમ માનલું પડતું ગયું ત્યારે ગામડામાં સગવડ કદાચ ઓછી હશે પણ ત્યાં શ્રમ છે ત્યાં તમે મહેનત કરો તો શરીરને સારું રાખવા માટે શ્રમ પણ ખૂબ જરૂરી છે શ્રમ નહી હોય તો તમે બીમાર પડશો અને શરીર પણ તમારું નબળું પડતું જશે ધીરે ધીરે ઘસાતું જશે અને અનેક બીમારીનો તમે ભોગ બનશો જ્યારે તમે શરીર ને કેળવશો વ્યવસ્થિત એને કામ કરાવશો આહાર પાણી સારા હશે શ્રમ હશે તો શરીર તમારું સારું રહેશે તમારે ડોક્ટરની પણ જરૂર નહીં પડે અને ડોક્ટરો બી કેવા હોય અત્યારે તો તમારે જો વધે આડઅસર થાય એ રીતની દવા બી કદાચ આઈ જાય તો તમારા ઉપરથી તકલીફ વધી જાય એલોપેથિક દવા જે છે છે એ વધારે આડઅસર કરતી હોય છે નુકસાન કરતી હોય છે એટલે આ બધું આખું એક વિશેષ ચક્ર છે તમે એકમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં એમ પછી જલ્દી બહાર નીકળી શકાતું નથી આમાંથી
અને ગામડાની સ્ત્રીઓ તો કેવું ઘરનું કામ પણ કરે સવારનું કામ પત્યું એટલે પાછી બપોરે ખેતરમાં ખેતી કરવા પણ જાય કે પોતાના પતિને મદદ પણ કરાવતી અને અહિયાં તો કેવું છે પોતાના ઘરનું જ માનમાન કરતા હોય તો તમે બીજાની કોની સેવા કરવાના હતા કે બીજાના પાડોશીનું પણ કોઈ કે મને થોડું કામ કરી દો તો એ પણ નહી કે હું મારા ઘરે તો કરતી નથી હું તમારા ઘરે કેવી રીતે કામ કરવા અને ગામડા માં આ વસ્તુ જોવા મળે કે તમે એકબીજા ના અરસ પરરસ ક્યાં કામ થઈ જાય કોઈ એવું અલગ પારખું તો કોઈ નું વિચાર પોતાના આવું હોય તો જમાનામાં પણ મોકલે અહિયાં તો પોતાના ઘરની જરૂર જ લેડીઝોને પણ આજે રસોઈ બનાવવાનો કંટાળો આવે તો ઝોમેટો સ્વીગી એના પરથી ખાવાનું મંગાવી દે છે કે આજે હું થાકી ગઈ છું મને રસોઈ બનાવાનો કંટાળો આવે છે એટલે હું આજે રસોઈ નહી બનાવુને ત્યાં તો એટલા બધા ભેગા થયા હોય તો કોઈ બી પા પાડોશી પણ આવી ગ યો તો કે આ્યા છો તો કઈ નહી અમે જમવા બેઠા છે તમે પણ જમ્યા વગર ના જતા એમ એટલો પ્રેમ ભાવ ને એટલી લાગણી એવી શહેરના લોકોમાં જોવા નથી મળતી એમ
હા એક કિસ્સો વાંચે છે કે શહેર નો એક ભણેલો ગણેલો હ જ ડોક્ટર જેવો કેવાય હ એ ગામડામાં ગયો એના મિત્ર ને મળવા માટે એનો મિત્ર જમવા બેઠો હતો શાંતિથી બધા સાત આઠ રોટલા ખાઈ ગયો અને પછી એક લોટો ભરીને પાણી પીધું પછી પેલાં ડૉક્ટરે એને કીધું ત્યારે ના કરાય ભોજનની વચ્ચે પાણી આવવું જોઈએ ભોજન છેલ્લે પાણી ના પીવું જોઈએ તો એને કે કીધું એવું છે તો વાંધો નહી એના બીજા આઠ રોટલા બીજા કઈ લીધા દીધા કે હવે વાંધો નહી ને હવે વચ્ચે પાણી આવી ગયું એમ એટલે એ લોકોની પાચન શક્તિ બી એવી હોય આપડે તો એક રોટલી બી વધારે ખવાઈ જાય તો પેલાને ભાગવું પડે એવું થઇ જાય
તમારી સાથે વાત કરી ખુબ આનંદ થયો જાણવા મળ્યું તે બદલ ખુબ ખુબ આભાર